હેલો
કેમ છે મજામાં
હા બસ મજામાં તમે બોલો
બસ, મજામાં. કેવી છે તમારી તબિયત?
બસ સારી છે તમે બોલો તમારી તબિયત કેવી છે
બસ સારી છે.
હા શાના વિશે ચર્ચા કરીશું આજે
આજે આપણે એક ઓનલાઈન મિત્રતા અને વાસ્તવિક જીવન વાસ્તવિક જીવનની મિત્રતા વિષય પર ચર્ચા કરીએ
હા હા તમારો શું છે એના ઉપર
જેમ કે આજના સમયમાં સોશિયલ મીડિયા ના કારણે ઓનલાઈન મિત્રતા ખુબ સામાન્ય જ બની ગઈ છે.
હા એ તો સાચી વાત છે કારણ કે આજકાલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ નો જમાનો થઇ ગયો છે.
સાચી વાત છે. આપણેે તો પહેલા લોકો માત્ર ખાલી શાળામાં કોલેજમાં ઓફિસ અથવા પોતાના વિસ્તારમાં મિત્રો બનાવતા હતા પરંતુ હવે ઈન્ટરનેટના કારણે મિત્રતાનો અર્થ ઘણો બદલાઈ ગયો છે
હા, એ તો તમે સાચી વાત કીધી. પેલા તો કેવું હતું કે આપડે આપણા જ આજુબાજુના જે વિસ્તારમાં હોય આપ આપ જોડે સ્કૂલમાં આવતા હોય એમની જોડે તમે કહ એમ કે શાળામાં મિત્ર બનીએ પછી એમાંથી જ અમુક લોકો પાછા કોલેજમાં આવી જાય પછી એમાંથી અમુક લોકો પાછા કોલેજ માંથી છૂટા પડી જાય આપડા વર્ક પ્લેસ પર આવે તો એમ એમની જોડે ગાઢ મિત્ર થઈ જાય એમ કે એમની સાથે આપણે જીવનના બધા તબક્કા જોઈએ તો એવી મિત્રતા જે છે એ આજકાલ નથી જોવા મળતી લોકો બો જલ્દીથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, એકબીજા સાથે.
સાચી વાત છે અત્યારે તો એક ઓનલાઈન ન જમાનો થઈ ગયો છે કે ઓનલાઈન પર ત ફન્ બનાવી શકો છો ઓનલાઈન પર તમે વાત કરી શકો છો તો બધા અત્યારે ઓનલાઈન જ મિત્ર બનાવે છે બધા પેલાના જે શાળામાં કોલેજ ઓફિસ જે મિત્ર બનાવતા હતા એ તો હવે બહ રહ્યું જ નથી ઓનલાઈનમાં બધું થઈ રહ્યું છે
હા બિલકુલ હા એક વસ્તુ કહી શકાય કે ઓનલાઈન મિત્રતાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે અલગ અલગ શહેરો અને દેશોના લોકો સાથે સંપર્ક કરી શકીએ છી. તેમની ભાષા સંસ્કૃતિ અને વિચાર વિશે પણ જાણવા મળે છે કારણ કે ઓનલાઈનમાં જે છે આપણી પાસે ડિસ્ટન્સ બેરિયર નથી રહેતું અ કોઈ અહં બેઠું છે અને કોઈ બીજા અલગ શહેરમાં બેઠું છે તો એ એક બીજા સાથે જોડાઈ શકે છે બીજા દેશમાં પણ આપણો કોઈ સારો મિત્ર હોય એ જોડાઈ શકે છે અને કેહેવાય ને જેવો દેશ તેવો તેવો વેશ તેવો રંગ તો તના વેશ વિશે તના સંસ્કૃતિ વિશે ભાષા વિશે એ મિત્ર દ્વારા આપણને જાણવા મળે છે
હા એ વાત તો તે એકદમ સાચી કહી હું તારી વાત થી બહુ ખુશ છું આ કે કે આપણે કોઈ બીજા શહેરમાં કે કોઈ બીજા દેશમાં હોય તો આપડે એની સાથે સરળતાથી વાત કરી શકીએી કઈ એવું મુશ્કેલી નથી પરથી આપણે સોશિયલ મીડિયા ના જમાના માં વાત કરી શકીએી પણ ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન મિત્રો પાસેથી અભ્યાસ ની મદદ પણ લઈ શકે છે કેટલાક લોકો નવી ભાષા શીખે છે. અથવા પોતાની કારકિર્દી માટે ઉપયોગી લોકો સાથે જોડાય છે
હા એટ તમે સાચી વાત કરી અને અ તમે કહ્યું એમ કે કારકિર્દી માટે અને અભ્યાસ માં પણ જોડાય છે પરંતુ ઓનલાઈન મિત્રતા જે છે એમાં ઘણી મુશ્કેલીઓ પણ આવે છે. હવે એવું કહી શકીએ કે આપણેે જેની પાસે માહિતી લઈ રહ્યા છે આપણા અભ્યાસ વિશે. આપણી કારકિર્દી વિશે. એ માણસને આપણે ઓળખતા પણ નથી આપણે જાણતા પણ નથી એ એની પર આપણે ભરોસો કરી શકીએ કે નહીં એ પણ આપણને ખબર ના હોય અને ઘણી વાર તો કેવું હોય છે કે લોકો ઓનલાઈન જે હોય છે એ એક સારા વ્યક્તિના નકા પાછળ પોતાની અસલિયત પોતાની જે ઓળખ છે એ છુપાવતા હોય છે
હા એ વાત તો તે એકદમ સાચી કીધી કે આપડે બહુ જલ્દી કોઈના પર ભરોસો નથી. કરી શકતા આજકાલ સાયબર છેતરપિંડી ના ઘણા કિસ્સાઓ જોવા મળે છે તું પણ. મા જેમ ન્યુઝ જોઉું છું એટલે તને ખબર હશે કે અત્યારે છેતરપિંડી કેટલું બધું ચાલે છે તેથી અજાણ્યા લોકો પર આપણે ઝડપથી વિશ્વાસ જ નથી કરી શકતા
હા હું પણ એજ માનું છું કે કોઈ પણ વ્યક્તિ સાથે પોતાની વ્યક્તિગત માહિતી બેંકની વિગતો અને પાસવર્ડ જે છે એ આપડો શેર ન કરવો જોઈએ જેમ તે કીધું એમ કે સાયબર છેતરપિંડી જે છે એ ખૂબ વધી ગઈ છે. તો હવે એ સામાન્ય વ્યક્તિ જે સ્ક્રીન પાછળ બેઠેલો છે એ વ્યક્તિના ઈરાદાઓ શું છે આપણે સમજી નથી શકતા મિત્રતાના નામે એ આપણી સાથે પ્રપંચ પણ કરી શકે છે તો એમની સાથે આપણે આપણી કોઈ પણ અંગત માહિતી શેર ના કરવી જોઈએ આપણે તેના પર ત્યારે જ ભરોસો મૂકવી જોઈએ ભરોસો મૂકવો જોઈએ જય્યારે આપણે વ્યક્તિને સાચી અને સારી રીતે જાણી લઈએ
હા એ વાત તો સાચી કીધીતે. પણ હવે શું વાસ્તવિક જીવનની મિત્રતા વિશે વાત કરીએ આપણે જેમ કે વાસ્તવિક જીવનના મિત્રો આપણા સુખ અને દુખમાં સાથે રહે છે આપણેે તેમને નજીક થી ઓળખીએી તેમના સ્વભાવને સમજીએી અને તેમની સાથે વિશ્વાસનોો સંબંધ બને છે કીધું એમ કે આપણે ઓનલાઈન મિત્ર પર એટલો વિશ્વાસ નથી કરી શકતા પણ આપણે વાસ્તવિક ના મિત્ર છે એમના પર તો આપણે વિશ્વાસ બની કરી જ શકીએ છી કેમ કે આપણે એમને પહેલેથી ઓળખીએ છ છે આપણી સાથે છે એ કેવું છે એ આપણને ખબર જ છે
હા એ તો સાચી વાત કઈ તે કે વાસ્તવિક જીવનમાં આપણા જે મિત્રો એની તુલના ન થઈ, શકે કારણ, કે તે જેમ કહ્યું એમ કે આપણે આપણા સુખ દુઃખમા જે છે, એ આપણી જોડે હોય છે. શાળા અને કોલેજમા, બનેલી મિત્રતા ઘણી વાર આખી જિંદગી સુધી ચાલે છે. સાથે ભણવાની, રમવાની ફરવાની યાદો ખુબ ખાસ હોય છે. જેમ આપણા જે કોલેજ ના મિત્રો હોય અમુક વાર આપણેે આપણે જિંદગી માં ક્યાંક આગળ વધી જઈએ નોકરી કરવા લાગીએ કે વ્યવસાય કરવા લાગી જઈએ કે લગ્ન કરી લઈએ બાળકો થઈ જાય ત્યાં સુધી અ કહેવાય ને કે જોડે જોડે હોય છે અમુક વાર તો બાળકોને એમની સ્ટોરીઝ કેતા હોય છે કે અમે કોલેજમાં આવું કરતા હતા અમે કોલેજમાં આવું કરતા હતા તો જયારે પોતાના બાળકોને એમની મિત્રતા વિશે કેહે છે ને તો એમના ચહેરા પર અલગ જ ચમક હોય છે. કારણ કે એ એ દિવસો એમને સુખ અને દુખ ના બંને જે છે એ મિત્રો સાથે. વિતાવેલા હોય છે કેવાય ને કે મિત્રો જે છે માણસ નો પસંદ કરેલો પરિવાર છે અને પરિવાર સાથે વિતાવેલો એક એક સમય એક એક એક એક પળ ખૂબ જ કિંમતી હોય છે.
હા એ વાત તો સાચી છે પણ જ્યારે ક્યારેક વાસ્તવિક ના જીવનમાં પણ મિત્રતા તૂટી જાય છે આપણે ક્યારેક એમના પર ભરોસો નથી કરી શકતા ગેરસમજ સમય નો અભાવ અથવા મતભેદને કારણે સંબંધોમાં અંત આવી જાય છે એ વાતને લઈને ક્યારેક ઝઘડા પણ થઈ જાય છે. તેનાથી આપ મિત્ર રહી નથી, શકતી
હા, એ તો સાચી વાત કઈ અમુક વાર એક નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે હોય છે. એ વર્ષોની વર્ષોની મિત્રતા જે છે, એ તોડી દેતી હોય છે. સાચુ, કયું તે મિત્રતા, જાળવી રાખવા માટે વિશ્વાસ સમાન અને ખુલ્લી વાતચીત ખૂબ જરૂરી છે. હવે, ગેરસમજ મતભેદ તો બધા સંબંધોમાં આવે પણ સંબંધ, ટકે કયો સંબંધ એ સંબંધ, ટકે જે આપણે આપણા મનની વાત સામે વાળા વ્યક્તિને એકદમ ખુલ્લા મનથી, એ વિચાર્યા વગર કે વ્યક્તિ કયા પ્રકારનો, પ્રતિકાર આપશે આપણે કહી શકીએ તો જે સામે વાળો વ્યક્તિ પણ આપણી પરિસ્થિતિ, સમજી શકે અને આપણે પણ એ વ્યક્તિ પરિસ્ત સમજી, શકી તો એવા જે કિસાઓમાં જે છે એ મિત્રતા સુધી ટકતી હોય, છે. કારણ કે ઉતાર ચઢાવ તો દરેક સંબંધના પાાયયા છે, એમ
સાચી વાત છે. એ વાસ્તવિક જીવનની મિત્રતા ક્યારેક તૂટી જાય છે, પણ શું તને લાગે છે, કે ઓનલાઈન મિત્રતા, સાચી મિત્રતામાં બદલાઈ શકે છે.
હવે, મેં કહ્યું એમ કે ઓનલાઈન છેતરપિંડી પણ થઈ શકે છે, અને ગમે તે થઈ શકે છે. પરંતુ હા બની શકે છે કે જે ઓનલાઈન મિત્રતા જે છે. એ સાચી મિત્રતામાં ક થઈ શકે જો બંને લોકો એકબીજા નો આદર, કરે લાંબા સમય સુધી વિશ્વાસ જાળવે અને સાવચેતી રાખે તો ઓનલાઈન, મિત્રતા પણ ખૂબ મજબૂત બની શકે છે.
સાચી વાત છે. પરંતુ આપણે શરૂઆતમાં સાવધાની રાખવી જરૂરી છે, જેમ કે અજાણ્યા, લોકોને તરત વિશ્વાસ ન કરવો જોઈએ. વ્યક્તિગત ફોટા માહિતી, શેર ના કરવી જોઈએ અને કોઈને મળવા જવું હોય, તો પરિવારને જાણ કરીને જવું જોઈએ અત્યારની જે જનરેશન છે, એ આવું કઈ ફોલો નથી કરત એ બધાના પર તરત વિશ્વાસ કરી લેશે, એને જે વ્યક વ્યક્તિગત ખોટ હોય કે કોઈ બેંક હોય બેંક નું જે ઇન્ફોર્મેશન હોય એ બધું શેર ખરીદે છે એનાથી એનાથી આગળ જતા મુશ્કેલી પડી જાય છે
હા એ તો વાત સાચી કઈ અને બીજી એક વસ્તુ થાય છે. કે અ ઓનલાઈન મિત્રતાના કારણે કે સોશિયલ મીડ મીડિયા ના કારણે લોકો કેવું કરે છે. કે ઓનલાઈન મિત્રો સાથે તો લાંબ લંબા કલાકો સુધી ચેટ કરે છે. પણ જે બાજુમાં બેઠો છે, જે વાસ્તવમા એનો મિત્ર છે એને જે છે. એ લોકો સમય નથી નથી આપીસકતા એના કારણે ઓનલાઈન જે મિત્ર છે. એ કદાચ સાચો પણ હોઈ શકે ખોટો પણ હોઈ, શકે એની સાથે સમય વિતાવીએ છે. પણ જ્યા પ્રસ સુ દુખ આપ સાથે રહ્યો છે. એ મિત્રતા આપ ઘણી વાર સાઈડ, લન કરી દેતા હોય તો એવુના કરવુ, જોઈએ
હા, એ તો વાત તારી એકદમ સાચી છે. હા, ખરેખર વિચારવા જેવી વાત છે. કે ટેકનોલોજી, નો ઉપયોગ કરવા જોઈએ પરંતુ વાસ્તવિક સંબંધોને ભૂલવા તો ન જોઈએ આપડી સાથે જે વાસ્તવિક નો જે મિત્ર છે. એની સાથે આપણે છેતરપિંડી, ના કરવી જોઈએ જેમ કે આપણે એને સમય નથી. આપ આપણે ઓનલાઈન મિત્રતાને વધારે ગણીએ છીએ એવું ના કરવું જોઈએ
સાચી વાત છે સાચી વાત છે સારું સારું તમારી જોડે આટલી બધી ચર્ચા કરીને સારું લાગ્યું
મને પણ તારી સાથે વાત કરીને ખુબ આનંદ આવ્યો
હા આવ જોો
આવજો